કશું નહી બેઠા શું
બસ અમે બેઠા જ છે,
એવું.
હ ખાઈ ખાઈ લીધું
હા
હમ
શું ચાલ બોલ
બસન બેઠા હે મસ્ન ત્યાં ખાઈ લીધું
હો જમીન બેઠો
એવું શું ખાધું
દર બાર ત આયા
હયા
હમ બ બસ બનાયા ત શાક રોટલી બ શાક રોટલી
હા
હમ અને ડુંગરી હા
બીજું કશું ખાવું ના મલા
બીજું કજું ખા બીજું કજ ખાવું હોય તો અમે બહાર થી ખાઈએે હું તો નહી બનાવતો
હે
હું ન બનાવતો ઘેર
ઘેર નહીં બનાવતા
ના ભાઈ ના
બહારથી લાઈને ખાઇશ એમ કેન
હા બહાર થી લાઇને ખઈ લેવાનું
કોણ દાધળ કર કેમ દસ દસ એ
શું કે ખાવાનું ભાઈ ના મેર પડે
એવુ કેવું નોકરી કેવ મજા શું શું કરવાનું ત્યાં શું શું કરેશ હા નોકરી બોકરી લાગી ગ્યો કે નહી લાગ્યો
અજુ નહી લાગ્યો લા હુ
કેમ
હજી ટ્રેનિંગો ચાલે ટ્રેનિંગ મતલબ પગાર ને એવું બધું ચાલુ થશે થઈ ગયો છે
એવુ
હા
ટ્રેનિંગ કેવી ટ્રેનિંગ સેની ટ્રેનિંગ કરા
અને બધું સેફ્ટી નું આવું બધું આવે શીખવાડે એમ શીખવાડે એટલે વિડીયોને એવું બતાડે કાલે શોપ પર લઇ જશે કાલે બધું બતાડશે
એવું તારે તાર શ્યાન ઉપર રહેેવાનું
હવે એ તો કા બધાંકી હશે ને ભાઈ
એવુ
હમ
હમ હમ
આવી જાવ ત્યારે હેડો
કમ્પ્લેટ નહી લાગે ને બાર કલાક એવું એવું કશો ને એને છો કલાકે એવી રીતના ને એવું માલ બાલ પટાઈ કે નહિ પટાઈ
ના એવું બધું નહી
કેમ એવું બધું નહી એ લ્યા
નહી લેપતા કદઆ
કદવા હૈ પેલો હોમે કદુઆ એવ
હા
હા.
દેખાય નહી સારી.
ના દેખાય તો જબ્બરલા.
તો ટાઈલાને
એમ ના પડાયેલા પડેલું એક વાર
આલેમીલમ પૂરુ
હા એ તો ભાઈ તો એજ કરવું પડે ને પણ ના હા ચુકવ ટિકુલે્યા એ લોકો એવું બધું કરવાના એ લોકો હે ને શું કરવાય ખબર ખાલે કમાવા જ એમને એવું બધું પડી જ ના હોય લા
હા
હા જમવાનું તો મસ્ત મસ્ત મળી જાય.
એવ.
હમ રોજ અલગ અલગ હોય એટલે.
એવ.
હવાર અવાર તો નાસ્તો જ એવો. નાન બાર ભેર ન બા.
એવ કેમેરા ખરા.
હ.
તમારે એમાં હા.
ગલ તોમદ ક અ હતા હતા કે ર ઉમ્ કેમેરાૈ.
હા નહી લો વાંતો હતો હું થોડો વાંચતો હતો હું વાંતો હતોું પણ નહી લો હ ના લવું વાંચે એટલે પાઈ એવું જ નીકળતા
હા
હમ હમ બોલો હું કે બીજું
ના એ તો એવી હા પેલા અડાદ છ વાગે તો આયા હળ છ પિસ્તાલીસ છે
એ લાગે જવાનું
હ પહચ સાત વાગે
છ સાથી છ
હ એગલે વા ને પચાસ બસ ઉપર એકલા બધે ફરતી ફરતી જવાની બસ.
વાટના પચા હ બસ પડે એવું. હ હા કલે બાર કલાક નોકરી કરો તમે.
હા હું તો ક નોકરી નઈ ચાલું નહી થયું.
એવ સ્ટાર્ટિંગ કેટલો પગાર કેટલો સ્ટાર્ટિંગમાં.
અચ્છા. હમ ચૌદ છેો એકસો ઓગણપચાસ પગાર અને પ્લસ પચીસો બોનુંસસ ટોટલ સત્તર હજાર એકસો કોણ બચ્ચા ભગા.
પચીસો બોણસ એવું તમને અતાર ના મળેલા. હ વરસ કરો ત્યારે તમને બોનસ પડી રે કવું.
હા કઈક અલગ જ છે સરકાર દ્વારા એવું કઈક છે.
અલે એ વરસ વર્ષે જ આવે છે.
એ નહ લે આ કઈક બીજું છે અમારે કંપની તરફથી. હા એ અલગ છે હાત. સો કશું કપાઈ વપાઈ નને. હા અમારે તો કે નાચ હા
ઓવર ટાઈમ કરો ત
ઓવર ટાઈમ કરો તો જો ને દોઢ એકસો ને એકતાલીસ કે એટલા હશે.
એકસો ને એકતાલીસ એક કલાક ના એવું તમે બાર કલાક કરો હાર થાકી નઈ જતા હોય
હજુ તો અમે કઈ ચાલુ કર્યું હજુ
હ હજ ચાલુ ની કરું તો તમે બાર કલાક કર હો તો એ ચાલુ કરશે ત્યારે કેટલું કરશો તમે કોમ
હા તો ખાલી હજુ એમ ચાલુ કરશે તો ટાઈમ હોય ને બગ ભાઈ એનો ટાઈમ હોય પછી તો આ તો અતર ખાલી એમનામાં હમને બેહાર રાખે ફોર્મો ભરાવેને આ ભરાવેને ફોર્મો ભરાવે બધા
સતર બરાબર
હા.
ઉભો રે સતર ગુનિયા ભાગીયા છસ્સો નો દાડો પડ્યો હે ને
હા.
છસો છેયાસી
છસો ત છસો નો
હમ છસો રૂપિયાનો દાળો પડે તમારે
હા.
સત્તર ભાગ્યા ત્રીસ કરો એટલે કેટલા થાય છસો થાય
હા.
છસો ના થાય હાડી પાંચસો જ થાય
હા.
સાડી પાંચસો પાંચસો સાહીઠ રૂપિયા થાય દિવસનો દિવસનો ખર્ચો કેટલા તમારો
નાયલાનું હોય એવ ખર્ચ
એ તો હમજ્યા
હમ.
હ રૂપિયા તો હશે
એટલે હારા એમ તો કેટલા હારા સારા બપોર જો કેપ પોર તો કપની મા રેય તો હું જેમ છે આવડા ગુજરાતીઓ
એવું.
હા.
હ એ લોકો કોની ભાઈબંધી કર લેવાની
એટલે અમે તો અરે અમે ગુજરાતી અમાર જે છે, ને બધા અલગ જ બેહીયે અલગ અલગ બે સબંધ બેન્ચ નંબર અને અમે ગુજરાતી બેહીયે ને એટલે મેડમ મેડમ ને બધા હુ હલાય કાઢીએ એમ
હા અવે તોરા કદવાન બોલીએ એવું ને શું બોલો છો, શું બોલો છો હિન્દી મા જ બોલે હિન્દી મે બોલો ક્યા હમ ગુજરાતી સમજ નહી આ રહી હ અરે હારા નીકુળ્યા હમ તો આયા ને તારા ફોર્ચ્યુનર જે ઠોકાઈ હતી ને હારા
હા.
જબરા હારા ફોર્ચ્યુનર કુચો કુ અ પાછળ ના કાચ ટૂટેલા બધું કૂચો એ ભાઈ પીન ચલાવતો હશે ને
હા
બાજુ ખબર. વચ્ચે ડિવાઈડર આવે રોડ પર હા એ કુંડા હા ગાડી આગી પલટી ખાઈને પડી. હા આખી એમ ગોળ ફરીને ઉધી પડી.
એવ.
હા દરબાર.
હા હા.
હમ. અમે દરબારોની
હા હા ત્યા હા હા કેમના કેન્સલ ગયા
કોણ.
તારે.
હા
એ એટલે ચાર થઇ ગયા ને ચાર એક જ
કર્યા નહી.
હે.
હને કરી બ એટલી.
એક ગ્રુપમાં જોઈન કર્યાનેમને.
હા કરીએ જીલેમ જીલેને બધાને તૈયાર કરવ ને.
હે
એવું કરી ના બોલાવું નઈ લે જઝલેમ જઝીલમ બધા ભેગા કરીએ.
બધા ભેગા કરીએ આપડું પબ્લિક દેખાવું. હા ના અંબિકા સોસાયટી વાળા આ પાછા દેવા દેવા ભેગા કરું. પણ ના દીવાન તો નોકરી ચાલુ એટલે હ નોકરી તો.
કઈ ભેગા
હે.
કઈ ભેગા કરવા.
એટલે ગ્રુપ મોટું બનાવાનું એવું.
હા.
આપડું મોટું ગુપ બનાવવાનું એવી રીતના.
હ
હમ
એ એ નસીબ હતું કે બચ્યો હા બીજી ગાડી હોત ને તો કૂચો વરી ગયોત.
તે
એલે હા એલે ગયો એ જબ્બર હા. એ કેવું ખબર એ આખી ગાડીઓ આમ બેઠતી થઈ ગઈ ને. દરવાજો. એટલે મતલબ સમજી પહેરવા દરવાજો ઓછું હા એ ભાઈ આખોમ આ બાજુ આ કરલો એ ભાઈ તો અંદર બે બે બેહી લે લો કશું વાગ્યું નહી સારું તો એમ્બ્યુલન્સ તો બોલાવી દ બીજી ગાડી હો હતો ભાઈ અત નસીબ ના હોત કે પછી વાગ્યું હોત કે એવું હોત કે
હા
બીજા કસક માં ઠોક ચોય પડ્યો વાત મે તો સારું કોકરે ઠોક્યું નતું
એવું દમાં ગાય
હા તારલે તાર જ
હા આજે ફોટો બોટો ના
એલા પણ અમને ફોન ને લઈ જ દેતા ત્યા
હે
અમને ફોન નઈ લઈ જ દેતા
કેમ
ના ના છે ત અત્યારે અલાઉડ નહી બધું ત લો આક એવું મળી જાય ને.
બોર.
પાછો કર હેાર બીજી વખત
હા ચા ઉપ હલો.
હા
ચાવ રાખ પાંચ દસ મિનિટમાં.
હા
પાંચ મિનિટ ચાલુ રાખ.
ના દસ મિનિટ થઈ ગયા.
અ એવું નહી ઉઊભો તો રહેે એક જ મિનટ કર દો આર વળ
હા કટ કાઢ તું.
એડી બાપુ એમ વસીમ ભા
શું કરું જો